કેમ છો મજામાં?
બસ મજામાં.
હા મેં કીધું આતો હા બસ એકદમ મજામાં મેં કીધું આ તો આજે આપડે થોડુંક અહ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ એમ. કારણ કે માનસિક સ્વાસ્થ્ય એક એવો વિષય છે જે કોઈ અહ આજકાલ વા આજકાલ તો વાત થાય છે પરંતુ આમ જનરલી વાત નથી થતી એમ. અને અહ લોકો જે છે અવોઈડ કરતા હોય છે આ વિશે વાત કરવા માટે કારણ કે પેલા તો લોકોનેમાં જાગૃતિ નથી. અને આના કારણે ઘણા લોકો અહ મતલબ ડિપ્રેશનને આજકાલ એ બધા ના શિકાર બને છે.
હા એકદમ સાચી વાત કરી એટલે માનસિક આપડે શરીર શારીરિક આપડે કમ્પ્લીટ થઈશું પણ માનસિક રીતે આપડે કોમ્પલિટ નહીં હે એને તો ઘણી વાર આપડે એવું મગજ માં ટેન્શન લઈ ને ફર થઈશું ઘણ એવો તણાવ આપડા જીવનમાં હશે તો એટલું બધું ટેન્શન લેવા ની કે જરૂર નહી અને કેવું કે આજના સમયમાં છે ને અભ્યાસ નોકરી પરિવાર આર્થિક જવાબદારીઓ અને અન્ય ઘણી બધી બાબતોને લઈને લોકો ઘણી બો તણાવ અનુભવતા હોય છે. એને થોડો તણાવ તો સામાન્ય હોય શકે પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેની આડ અસર પણ આપડા જીવન પર ઘણી પડતી હોય છે.
અહ હા એ તો સાચી વાત કઈ. અહ તમે કહ્યું એમ કે આપડું શારીરિક સ્વાસ્થ્ય જે છે એ સારું હોય તો એટલું જ જરૂરી છે માનસિક સ્વાસ્થ્યનું સારું હોવું. જેમ કે આપણને શરીર માં કોઈ બીમારી કે કશું લાગે તો આમ કેવું આપડે તરત આમ ડોક્ટર પાસે જઈએ છીએ આપડે તપાસ કરાવએ છીએ ને એ બધું કરાવએ છીએ. તો એવી રીતના આપણને માનસિક આપણને કઈ તકલીફ પડતી હોય હવે સૌથી પહેલા તો એ એની પર આપડે વાત કરીએ એની પહેલા એ વસ્તુ પર વાત કરવી જરૂરી છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું તો માનસિક સ્વાસ્થ એટલે મનુષ્યની અહ જીવન ના કપરા સમયમાં કે કોઈ મુશ્કેલી માં સારી રીતે નિર્ણય લેવાની ક્ષમતા અને અઘરા સમયમાં એ એ જે સમય છે. અહ એમાં એ સ સમય ને પસાર કરવાની ક્ષમતા કારણ કે અમુક લોકો દુઃખ નું સમય આવે તો બગવાઈ જતા હોય છે. કે બહુ તણાવ માં આવી જતા હોય છે. તો એમાં શાંત રહેેવાની અને સાચા અને સરખા નિર્ણય લેવાની ક્ષમતા તો એ ક્ષમતા ક્યારે કેળવાશે કે જ્યારે આપ પણને કોઈ અહ કોઈ તણાવ નહી હોય. કોઈ તકલીફ નહી હોય. આપડે માનસિક રીતે સ્વસ્થ હોઈશું ત્યારે થશે તો એના માટે જે છે આપણને કોઈ એવી તકલીફ હોય માનસિક રીતે કે જે જે આપણને આ નિર્ણયો લેવામાં લેવામાં અડ અડચણરૂપ થતા હોય. તો આપડે એ તકલીફોને ઓળખવી જોઈએ. અને આપણને જે જરૂર પડે માનસિક અહ રીતે કોઈ પણ પ્રકારની મદદ લેવાની. તો એ મદદ લેવામાં ખચકાવું ન જોઈએ. અ અને જેમ‌ આપડે શરીરની કાળજી રાખીએ છીએ. તેમાં આપણે આપણા મગજની પણ કાળજી રાખવી જોઈએ.
હા એકદમ સાચી વાત કઈ તમે એમ અને મને એમ લાગે છે કે આપણા શરીર માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે છે ને પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે પૂરતો આરામ ન કરીએ ને તો આપડે ચીડિયા પણું લાગે થાક આપણે કશું બી કામમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી ના શકીએ. એ બધામાં ખૂબ જ મુશ્કેલી થાય. અને નિયમિત ઊંઘ જ લેવી પછી સંતુલિત આહાર રોજની આપણેે કસરત કરીએ. થોડી થોડો યોગા કરીએ તો એ આપણા શરીર ને તંદુરસ્ત રાખવામાં પણ ઘણું મદદ કરતું હોય છે. અને આજના સમયમાં તો છે. ને મોબાઈલ અને સોશિયલ મીડિયાનોો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. જો તેનો ઘણો એવો ઉપયોગ થાય તો આડઅસર એ પણ માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. અને ઘણી વખત લોકો પોતાની સરખામણી બીજાઓ સાથે પણ સોશિયલ મીડિયા દ્વારા કરવા લાગે છે. કે આ અહી ફરવા ગયો છે. મને ફરવા જ જવાનું નહી મલતું. આ અહીંયા આગળ આવું કરે છે. મને આવું મારે ઘેર થી કરવા જ નહી દેતા. એટલે આવું બધું સોશિયલ મીડિયા થી થતું હોય એટલે આપણે થોડું એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મર્યાદિત સમય રાખવો જોઈએ સોશિયલ મીડિયા વાપરવાનો.
હા એ તો તમે સો ટકાની સાચી વાત કહી હવે આ તો તમે ઉપાયો કીધા કે આપણે જો માનસિક તણાવ થાય તો આ આપણે શું શું કરવું જોઈએ તો સાચી વાત છે તમારી કે આપડણે જે છે સૌથી પહેલા તો આપણા જીવનની સરખામણી બીજાના જીવન સાથે ન કરવી જોઈએ અને અત્યારે તમે કય્યું એમ કે બહુ જ થાય છે હવે તમે એક વસ્તુ સમજો કે સોશિયલ મીડિયા પર અ જે પ કઈ પણ લોકો કોઈ પણ પ્રકારનું જીવન બતાવે છે તો હવે ખરાબ જીવન તો કોઈ બતાવવાનું નથી એનો મતલબ એવું નહિ કે એમની જિંદગી માં કોઈ પ્રોબ્લેમ નથી કે એમને કશું ઈસ્યુ નથી એમને પણ તકલીફ છે પરંતુ એ જે છે ચમકતી ધમકતી જ સાઈડ બતાવવા માંગે છે એક રો રિયાલિટી જે છે આજકાલ કોઈ એ જે છે બતાવવા નથી માંગતું તો એ જે છે એના અ એના લીધે આપ આપડેએ બધું જોઈને આપણને એવું થાય કે એના જીવનમાં આટલું બધું સારું છે અનેને મારા જીવનમાં કઈ નથી એ પછી આપણે કમ્પેરિઝન ના મોડમાં જતા રહીએ છીએ તમે કયું એમ તો એવું ન કરવું જોઈએ એક ગ્રાઉન્ડ રિયાલિટી જે છે આપણે જોવી જોઈએ પછી બીજી એક વસ્તુ કે માનસિક તણાવ આવે જ કેમ તો એના ઘણા બધા કારણો છે અ તમે કહ્યું એમ પહેલા તો કે આપણેે બીજા સાથે સરખામણી કરીએ પછી બીજું બીજા કારણ છે કે અ આપણે કોઈ પાસ્ટમાં કોઈ ઇવેન્ટ થયું હોય ભૂતકાળમાં કે આપણે એના લીધે આપણા મનમાં કોઈ ડર બેસી ગયો હોય કોઈ આપણું સ્વજન જે હોય મૃત્યુ પામ્યું હોય તો એમાંથી આપણે જે છે ઉભરી ન શક્યા હોય. કારણ કે બધાની સેન્સિટિવિટી અલગ અલગ હોય છે. અ કોઈક વાત કોઈ માટે કોઈ બહુ સરળતાથી હેન્ડલ કરી લે જયારે કોકને એજ વસ્તુમાં સંભળવામાં ખુબ સમય લાગતો હોય છે. તો એના કારણે આવી રીતના અલગ અલગ સેન્સિટિવિટી વાળા લોકો જે હોય એના કારણે પછી એ લોકો જે હોય એ સંભાળ નથી શકતા પોતાની જાતને અને તણાવમાં જે હોય જતા રહેતા હોય છે અ તો એવા લોકો માટે પણ સૌથી પહેલા તો એ લોકોને સમજવું જોઈએ કે દુનિયાની રિયાલિટી છે અમુક વસ્તુઓ તો જે થવાની છે થવાની જ છે તો એ વસ્તુ એમને સમજવી જોઈએ રિયાલિટી એકસેપ્ટ કરવી જોઈએ અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હા સાચી વાત ઘણી સારી એવી વાત કરી તમે અને મને બીજું એ લાગે છે કે આપણે છે ને આપણા પોતાના માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે આપણું મનગમ તું થોડું કરવું જોઈએ કે આપણને સંગીત સાંભળવું ગમતું હોય તો એ પુસ્તક વાંચવું જોઈએ બગીચામાં ફરવું જોઈએ યોગ અને કસરત કરવા જોઈએ બીજું આપણને ગમે તે જે ગમતું હોય એ આપણે થોડો ટાઈમ કરવું જોઈએ. દરેક વ્યક્તિ છે ને પોતાની પસંદગીનો કોઈ અ સારો શોખ હોય જ બધાને કે મને આનો શોખ છે તો પેલા બીજાને અલગ શોખ છે તો આપડે છે ને આપણા જીવનમાં ક્યારે પણ ટેન્શન આયું હોય તણાવ આયો હોય તો આપણી મનપસંદ વસ્તુ આપણે કરીશું ને તો આપણે એ ટાઈમે આપણને ટેન્શન બી દૂર થઈ જશે એટલે આ એક સારો ઉપાય છે અને ઘણી વખત છે ને લોકો પોતાની લાગણીઓ છુપાવતા રાખે છે કારણ કે તેમને એવું લાગે છે કે લોકો શું કેસે પરંતુ પોતાની લા ગણીઓ વ્યક્ત કરવાથી કમજોરી ની પરંતુ એક હિંમત ની નિશાની છે જો કોઈ વ્યક્તિ દુઃ ખી હોય સતત ચિંતિત રહેતો હોય અથવા માનસિક મુશ્કેલી અનુભવી રહ્યો હોય તો તેની વાત ધ્યાનથી આપણે સાંભળવી અને તેને આપણે સાથ સહકાર આપવો જોઈએ અને તેને સમજણ અને સહાનુભૂતિ પણ આપવી ખૂબ જ મહત્વની છે.
અ હા એ વસ્તુ તો તમે સાચી કીધી કે લોકોને પોતાનો શોખ જે હોય કેહેવાય ને એક વસ્તુ કેહેવાય છે કે ખાલી દિમાગ શેતાન કા ઘરે એમ તો આપડે જયારે ખૂબ તણાવમાં હોઈએ તો આપણે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આપણે બો એ ટાઈમે ફ્રી ના બેસી રહેવું જોઈએ. કારણ કે જો આપણે ફ્રી બેસી રહીશું તો આપણે એમાં જ અ જે છે એ જ વિચારોમાં રહીશું એમ અ પછી બીજી એક વસ્તુ કે આપડે જો ફ્રી ન બેસી રેવું જોઈએ પછી એનો મતલબ એમ પણ નહી કે આપણે જે આપણેે જે છે એ સાવ એ વસ્તુ ને ઈગ્નોર કર ને પછી આપણે જે છે એ અ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન જ ના આપીએ એમ વિચારીને કે મારે ફ્રી નથી બેસવાનું એમ હા થોડું ધ્યાન આપવું જોઈએ અ એમાં એની જે મટાડવા માટે સૌથી પહેલા તો કોઈ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ જો એ જરૂર લાગતી હોય તો કારણ કે જો ખૂબ વધી જતું હોય કોઈ તણાવ કે કોઈ માનસિક રીતે કોઈ તકલીફ, તો એ તો વ્યાજબી વસ્તુ છે કે આપણે મદદ તો લેવી જ પડશે. કારણ કે અ આ પણ નથી ખબર હોતી કે કઈ વસ્તુ નુ ઈલાજ કઈ રીતે થાય. જેમ શરીર માટે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ એમાં, આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ કોઈની મદદ લેતા ન શરમાવવું જોઈએ પછી, આપણે જે છે આપડા ઓછામાં ઓછા એક કે બે એવા મિત્રો રાખવા જોઈએ, કે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ. આજકાલ લોકો ના સોશિયલ મીડિયા પર ઘણા બધા મિત્રો બની ગયા છે. સોશિયલ મીડિયામાં એમના લાખો હજારમાં ફોલોવર્સ હોય છે. પરંતુ અ વાત કરીએ કે, અ રિયલ લાાઈફમાં તમારું કોણ છે જે તમને મતલબ મુશ્કેલ સમયમાં સાથ આપી શકે કે તમને સાંભળી શક તો એવું જે છે ઘણા ઓછા લોકો હોતા હોય છે એમ. તો આપણે જાણવું જોઈએ કે, કોણ આપણા સાચા મિત્રો છે અને કોણ આપણા ખોટા મિત્રો છે. કારણ કે ઘણી વાર તો અ મિત્રો, એવા મિત્રો જ હોય છે કે એજ પછી આપણા માનસિક તણાવનું કારણ બનતા હોય છે. તો એવા લોકોથી અ દરેક દરેક જગ્યાએ એવું નહી કે ખાલી મિત્રોમાં જ, એવા લોકોથી દૂર રહેવું જોઈએ અને અ એવા લોકો સાથે કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ પણ ન કરવી જોઈએ. એમને આપણો કોઈ પણ પોઈન્ટ પ્રૂવ કરવાની પણ કોશિશ ના કરવી જોઈએ. આપણેે જે છે આપણું આપણા કામમાં આપણા અ સારી વસ્તુઓમાં ધ્યાન આપવું જોઈએ. અને આવા બધા નેગેટિવ જે અસ્પેક્ટ છે એ બધાથી દૂર રહેવું જોઈએ.
હા એકદમ સાચી વાત કહી અને બીજું એ કે બાળકો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર આપણે ધ્યાન આપવું જોઈએ. કે અભ્યાસ નુ દબાણ પરીક્ષા અને ભવિષ્યની ચિંતા તેમને પણ અસર કરતી હોય છે. માતા પિતા અને શિક્ષકોએ બાળકો સાથે ખુલ્લી વાતચીત કરવી જોઈએ. તેમની વાત સાંભળવી જોઈએ તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. અને તેમની લાગણીઓનું પણ સન્માન કરવું જોઈએ જયારે લોકો ખુલ્લા મનથી, વાત કરતા હોય તો તે લોકો છે ને ઘણું એવું એમનું ટેન્શન દૂર કરતા હોય છે અને એકબીજા સાથે શેર કરવાથી જે ને, થોડું આપણને મગજમાં પણ શાંતિ અનુભવાતી હોય છે અંતે તો બસ એટલું જ કહીશું. કે સ્વસ્થ મન એટલે સુખી જીવન,
આ હા એ તો સાચી વાત કહી સારું સારું ચલો. તમારી જોડે આ જે વાતચીત કરી એમાં મને ઘણું જાણવા મળ્યું. તે બદલ તમારો ખુબ ખુબ આભાર.
હા હા ચાલો આવજો.